રામ રામ
રામ રામ ભાઈ અવાજ આવે છે?
ઓ ભાઈ આવે છે, અવાજ આવે છે, બોલો બોલો શું કેવ છો?
બસ જો શાંતિ છે. તમે મને કઈ કેતા હતા પેલું બે દિવસ પેલા વાત થઈ હતી ને પેલું ક્રેડિટ કાર્ડ વાળું?
હા હા ક્રેડિટ કાર્ડ વાળું એમ હતું કે મારે હવે લેવાની ગણતરી છે. મને‌ સજેશન તો આપ તો તમે લીધેલું છે કેવું એક્સપિરિયન્સ છે?
બરાબર બરાબર હા હા હા ક્રેડિટ કાર્ડ એ તો ઘણી વસ્તુ સારી છે ભાઈ. મારે એમ જરૂર તો ના હતી પણ હમણાં શું છે કે, મારે એક ગાડી લેવાની હતી એના માટે લોન જોઈતી હતી, હવે લોનમાં એવું કે અમારા ફેમિલીમાં કોઈ વ્યક્તિએ લોન આખી પહેલા લીધી ના હતી. તકલીફ એમ થઈ કે અમારા બેંક અકાઉન્ટ બધા વર્ષો બહુ જૂના છે. પણ ત્યાં મેનેજરને મળ્યા એટલે મેનેજર પેલા કોમ્પ્યુટરમાં કઈક સિબિલ કરીને જોયું સિબીલ સ્કોર અમારો નેગેટિવ વન બતાવે કોઈ દિવસ લોન નથી લીધી એટલે, હવે એમાં થયું એવું કે અ લોન લેવાની હતી ને આ બધું ગાડી લેવાની છે, ને બધું સગવડ તો બીજી તૈયાર જ હતી. ઓ બેંક વાળા ના પાડે કે લોન તમને આટલા સિબિલમાં નહી મળે. પછી ગમે તે રીતે ગમે તે રીતે અમે ત્યારે સગવડ સેટિંગ કરીને કર્યું. પછી ખબર પડી કે ઈન ફ્યુચર ક્યારેક લોન લેવી હોય તો આપણુ સિબિલ જનરેટ કરેલો હોય તો સારું. એટલે એ રીતે એ પર્પઝ થી મેં વિચાર્યું કે ભાઈ એક આપણે મારા અકાઉન્ટમાં ક્રેડિટ કાર્ડ લઈ લઉ, તો એનાથી શું છે કે આપણી પાસે આપણે લાઈટ બિલને એવું ભરીએ છીએ આમ રોકડ આપીએ તો ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ કરી દઈ ને મહિનો રહીને ક્રેડિટ કાર્ડમાં હું મારી પાસે પૈસા ભરી આવ. એનાથી સિબિલ બી જનરેટ થઈ જશે, થોડા ઘણા ફાયદા બી થશે.
હા એ વસ્તુ છે. ‌અત્યારે મેં કાલે જ ગીયો હતો બેંક તમાર મેં કહ ગેલો છે અત્યાર તપાસ કરી આવ. એ પેલી બાઈ એની ઘણી વાર આમ ડોક્યુમેન્ટ જોયા આમ જોયા, લગભગ ઓ અડધો પોણો કલાક વેસ્ટ કર્યો મારો પછી કેય તમને સિબિલ તમારો બરાબર હય નહી તમને નહી મળશે કારણ કે તમે કોઈ લોન નથી મૂકી. ‌ તો હવે ઈ કે કે તમને ક્રેડિટ કાર્ડ આપી દો હું ના નથી પાડતી પણ તમને એના માટે પચાસ હજારની એફડી મૂકવી પડશે તો મેં કીધું હવે એફડી પૈસા હો તો હું લોન લઈશ નહી કારણકે મને ક્રેડિટ કાર્ડ હું નોકરી વાળો કારણ કે મારા પૈસા મહિને આવે તો ક્રેડિટ કાર્ડ કાઢુ‌ તો મારું શું કામ ચાલ્યા કરે કે જેમ મારો પગાર આવે તો એમ ક્રેડિટ કાર્ડ ના બિલ ભરી તો હું મારો મહિનો ચાલ્યા કરવો જોઈએ.
ના ના સાચી વાત છે. એ તો એના માટે જો તમે તમારે પગાર આવતો હોય ને તમારે નોકરી હોય તો તો આ બધાથી સારામાં સારી વસ્તુ છે હવે એમને કીધું કે તમારો સ્કોર સારો નથી પછી કઈ રીતે મને તો આપી દીધું ને એમને મને તો એમ કતા હતા કે તમારા ટ્રાન્ઝેક્શન સારા છે સ્કોર સારો નથી તો બી પૈસા તમને ક્રેડિટ કાર્ડ મળી જશે એમ
એટલે એનેમ એમ કીધું કે તમે હજી કોઈ લોન નથી લીધી પ તમારું ટ્રાન્ઝેક્શન એટલું બધું નથી ને હવે એ કે ક નહી તો તમને હું ક કયા રીતે આપું એના કરતા તમે એફડી મૂકો તો તો હું મળીશ પણ મારા એફડી જેટ પૈસા નથી હું એફડી મૂકી દેતી કે ના યાર આપડું કામ ચાલવું જોઈએ એવી રીતે પણ એ નથી તો પછી મેં કીધું વાંધો નહી અત્યારે રેવા દઉં પછી એની એનો ફોન આવેલો કે તમે બે દિવસ રહીને આવો આપડણે પાછું જોઈ લ પાછું અપડેટ થયેલું છે નથી થવું તો પછી હું બે દિવસ રહીને જઈશ પાછો. પણ તમે લીધેલું છે. જેસ્ટ કરો કે કયું લેવાય.
એટલે મેં શું છે મારો ક્રેડિટ સ્કોર નતો મારો સીબિલ સ્કોર ઝીરો હતો ફસ્ટ ટાઈમ મેં લીધું હવે એક્ઝિસ બેન્ક કરીને એનું માઇઝોન ક્રેડિટ કાર્ડ મેં લીધું એ લોકો લાઈફ ટાઈમ ફ્રી આપતા હતા હવે એમાં પ્રોબ્લમ શું તો કે મારો ક્રેડિટ સ્કોર નતો એટલે મારી સામે એપડી મૂકવી પડે એમ જ હતી એના સિવાય મારે કોઈ ઓપ્શન નતો તો પછી મેં સીધી થોડી ઘણી એપ્લી કરીને મૂકીવી દીધી એની સામે હવે હું વિચારું છું કે છ મહિના વરસ તે હું વાપરી યુઝ કરીશ ને મારો ક્રેડિટ સ્કોર જનરેટ થઈ જશે એટલે પછી હું આ કાર્ડ કેન્સલ કરાવી એફડી રિમૂવ કરીને પૈસાને મારી જોડે રાખીને સામેબી રતે પણ જનરેટ થઈ ગયો હશે એટલે બેંક ના ડ આપ એટલે એ રીતે હું સેટિંગ કરી દઈશ પછી તો ચાલ્યા કર એક વખત સબિલ સ્કોર જનરેટ થઈ જાય ને પછી તો ને તમારો સિબિલ આઠસો સાતસો ને હ આઠસો થી ઉપર જતો રહેે ને તો કોઈ બી બેંક તમને ના નહી પાડી ને તમારું સિબિલ સારું હોય તો તો તમને લોન મળવાની જ છે.
હા એટલે એટલા ન કારણ કે હવે મારા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન નથી થતું કે તમારા અકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન ન થતું એટલે તમારો સિવિલ સ્કોર વધતો નથી બીજું કારણ એ છે કે તમે કોઈ લોન નથી લીધે તમે લોન લીધી હોય ટાઈમ પર હપ્તા ભર્યા હોય તો તમને એની સિવિલ સ્કોર ચ ચડે ચડે પણ હવે તમે કોઈ લીધી નથી તો હવે ચડશે નીસી બિસ્કોટ જલ્દી કોઈ બીજું ઓપ્શન નથી.
હા એટલા માટે જ મેં આ ક્રેડિટ કાર્ડ ને બીજું શું ફાયદો છે એક તો સિબિલને આપણે સાઈડ કરીને જોઈએ ને હવે મારી પાસે લાાઈટ બિલ ના પૈસા તો હોય જ રઢોકડા હવે હું આ ક્રેડિટ કાર્ડ થી હું જો પેમેન્ટ કરું ને લાાઈટ બિલ નું તો મને પોઈન્ટ મળ રિવોર્ડ પોઈન્ટ હવે એ રિવોર્ડ પોઈન્ટને હું કેશમાં ટ્રાન્સફર કરી શકું તો મારે તો એમ પણ ફાયદો હવે રોકડા ભરવાના છે ઇલેક્ટ્રિસિટી જીઈબીમાં તો પછી હું આ ક્રેડિટ કાર્ડ થી પેમેન્ટ કરી દઉં અને ક્રેડિટ કાર્ડ ન બિલ મારા રોકડા છે તે હું નાખી દઉં એનાથી શું ફાયદો કે મને પોઈન્ટ બી મળ્યા મારો સિબિલ બી જનરેટ થયો ને વ્યવસ્થિત આ રીતે જો આપડે વાપરીએ ને તો એકદમ સારામાં સારી વસ્તુ છે એનાથી આપણે બચત બી કરી શકીએ એ પોઈન્ટ આપણે ભવ માં વર્ષનો એક વખત રીડીમ કરીએ ને તો સમજો આપડું ટ્રાન્ઝેક્શન સારું હોય વર્ષનું બે લ કે અઢી લાખ કે ત્રણ લાખ લા ટ્રાન્ઝેક્શન થાય ને તો પચીસો બે હાજાર રૂપિયા જેવા પોઈન્ટ મળે તો એ તમે કેશમાં ટ્રાન્સફર લઈ લો તો વર્ષના પ બે હજાર રૂપિયા શું ખોટા આમ પણ આપણે કેશ ભરીને કશું મળતું નથી એના કરતા આ રીતેને સબિલ બીલ જનરેટ થઈ જાય એ પણ એક ફાયદો છે.
પણ આ વસ્તુ તમારી સાચી છે પણ મેં એક વસ્તુ જોય કે જેના કારને પૈસા પાછા ભરવાની ટ્રેવર્ હોય ને એને જ ક્રેડિટ કાર્ડ લેવાનું કારણ કે હવે આપડે ક્રેડિટ કાર્ડ લઈ ર એ વસ્તુ એવી છે કે આપડણે લાલચ અપાવી મારા પાાયે આ વસ્તુ લેવી છે મારા ું ની લો ક્રેડિટ કાર્ડ છે લાાલ ચપી કે ભાઈ પૈસા ક્યાં આપવા છે ખાલી કપ જ કરવું છે ને લાલચપાવે ને એમ આપે પછી લઈ લેવા પછી આપણા ભરાય નઈ ને ત્યારે બહુ તકલીફ થઈ પડે.
ના ના એ વાત સાચી એ આપડે પેલું જોવું પડે ક્રેડિટ કાર્ડમાં યુઝ કઈ રીતે કરવાનો કે આપણી પાસે જો સગવડ હોય આપડ ગણતરી હોય તો એ પૈસાને આપણે યુટિલાઈઝ એ વાપરવા જોુએ બાકી તો ગણતરી વગર જો આપણે કરીરીએ તો પછી તો એ નુકસાન જ છે આપણા માટે તો પછી આપડાથી જો પૈસા ના ભરાય ને તો એમાં પિસ્તાલીસ પિસ્તાલીસ થી પંચાવન ટકા સુધી વ્યાજ લાગે છે મહિનાનું.
હા એટલે જ ને કારણ કે આપડા કને પાછળનું બેકઅપ હો હોય ને તો જ આ વસ્તુ કરાય નકો પછી ક્રેડિટ કાર્ડ ના લેવા નકો તો વ્યાજ લાગે પ્લસ આપણું સિવિલ ડાઉન થાય પેનલ્ટી લાગે ને બહુ બધી કારોવાહી થાય એના કરતા પછી ના લેવ તો સારું. કે આવું જો આવું થયું ને તો આપડુ ઇજ્જતે જાય ને પૈસા જાય.
ના ના એ વાત સો કા સાજી છે. તમારી હવે એમાં શું છે, કે આ મારે ગણતરી હતી. કે મારા આટલા આટલા એક્સપેન્સ છે. ને આ રીતે હું યુઝ કરીશ એટલે જ મેં કઢાવ્યું છે. બાકી તો મારો બીજો કોઈ એનો ઉપયોગ નથી એવું નથી કે, મારા જરૂરિયાત કરતા વધારે, હું ખર્ચો કરી નાખું પછી, મારાથી પૈસા ના ભરાય એ રીતે, હું વાપરતો જ નથી. જે પૈસા મારી પાસે હાલમાં હાજર હોયને, હું એ વસ્તુ લેવાનો હોઉ તે જ પૈસા ન હું ટ્રાન્ઝેક્શન એમાંથી કરું
હા, ઈજ ખરાય નખ એની આ વસ્તુ એની મજા જ ના આવે. કારણ કે, અત્ય જ મારા મિત્ર ન થયું. એને શું હતું. કે કોઈ ક્રેડિટ કાર્ડ વાળો આવ્યો બરાબર. લાલચ આપી. આમ, તમને મફત વાપરી જશે. પિસ્તાલીસ દિવસ પૈસા ની ભરવાના. આમ, તેમ ભાઈ એમની બોલ્યો કે, છેતાલીસ માં દિવસમાં એની પૈસા તમે ની ભરો તો આ પેનલ્ટી લાગશે. આમ થશે ક્રેડિટ સ્કોર ડાઉન થશે પણ આ ભાઈ અમારે લઈ લીધું. હવે, લઈ લીધું તો હવે એને બરાબર વાપર્યું. એમ ખર્ચો ખર્ચો જે ના લેવું. એ લીધું એની પરિસ્થિતિ એવી નહોતી, કે પાછા ભરી હકે સમય આવી ગયો. પાછો, દેવાનો ડેટ આવી ગઈ. પેનલ્ટી આવી પણ એ ભાઈને કઈ પડી જ ન હતી. પછી છે, ને બેંકવાળા આવ્યા ને ત્યારે, એને પ્રોબ્લેમ કરાવી. ત્યાં, સુધી એને બરાબર વાપર્યા. પછી, કાંઈને કાંઈ ખણી ગયા.
અરે એ વાત તમારી સો ટકા સાચી એ એમાં શું છે, કે ગણતરી વગર ખર્ચો કરે તેના માટે નથી. આ વસ્ત આ વસ્તુ શેના માટે છે, કે આપણેે પ્લાનિંગ કરીને વાપરીયએ, ને તો એનો ફાયદો દેખાય. બાકી તો, એ રીતે વાપરીએ ને આમાં શું પિસ્તાલીસ દિવસ, ત્રીસ દિવસ, નવ મહિના નો સમયગાળો પંદર દિવસમાં આપણું સ્ટેટમેન્ટ જનરેટ થાય. એ પંદર દિવસમાં સ્ટેટમેન્ટ જનરેટ થાય, એટલે પંદર દિવસ. નો ટાઈમ આપે. કે, તમે પંદર દિવસ ની અંદર ભરી શકો. એમ ટોટલ કરીને પ પિસ્તાલીસ દિવસ તમને રૂપિયા વાપરવા મળે સમજો. હવે, પિસ્તાલીસમાં દિવસ પછી, છેતાલીસ દિવસે જો તમે પૈસા ના ભર્યા, તો એ પિસ્તાલીસ દિવસનું અને છેતાલીસ દિવસનું બધું જ ટોટલ થઈને, વ્યાજ તમને લાગે. અગર પિસ્તાલીસમાં દિવસ અંદર તમે ભરી દો ને તો તમને ઝીરો ઇન્ટરેસ્ટ તો તમારે કોઈ ચાર્જ નહીં લાગે. પણ, જો તમે ભૂલ્યા કે ચૂક્યા તો પછી, છેતાલીસ દિવસે બહુ મોટું બિલ થાય એનું બહુ ધ્યાન રાખો. પડે. અને એનામાં ઇન્ટરેસ્ટ રેટ તમે વાત જવા દો કે અઢી ટકા કે, અઢી ટકા થી પાંચ ટકા સુધી ઇન્ટરેસ્ટે પર મંથ લાગે છે.
ઓહ, હા, તો બહ ઓખું કેવાય. આપણા મિત્રને તો ક્રેડિટ કાર્ડ છે. આપડે એવું તો કેવાનું નહી. કારણ કે, વાપરે વાપરે ને બિલે ના ભરે પાછું, તો આપડે એના એનારું કઈને માથાકૂટ કરવાની કે ભાઈ મારા પૈસા લીધા તું ઉધા લીધા પાછા. મને ભરવાના છે. આ તો પેનલ્ટી આપડી ને બધું આપણેે જ ચૂકવું પડે.
એ વાત તારી સાચી છે, હ એ કોઈને આપીએ ને પાછું, આપડે જો હવે ટાઈમ બેંગ તો ચૂકે નહી, આપડે રોકડા આપ્યા હોય. કોઈની પાસેથી લીધા હોય તો સમજો કે, માણસ સમજે આ તો સિસ્ટમ જનરેટર જ હોય બધું સિસ્ટમ તો હવે શું સમજવા. કોમ્પ્યુટર તો એની રીતે ચાલવાનું છે. એને જેવી રીતે પ્રોગ્રામ કર્યું છે. પિસ્તાલીસ છેતાલીસ દિવસ થયો. એટલે એ તરત જ લાગી જાય. એનું પેમેન્ટ કટ કરવાવામાં સમજ
હમ એ વસ્તુ છે. હવે, ભાઈ એવું છે, ને તો હું સોમવારે તારા ઘરે આવતો છું. આપડે બે જઈને બેંકમાં એની મળી આવી અનેને એક્સપિરિયન્સ છે. તો તું એની કોઈ બી વાત હા ના કરી શકીશ નખ મારે તો જે આવ્યું. મેં લઈ લેવા કારણ કે, મને આનો અનુભવ નથી છતાં, આપણે એની કાલે કાલે ની સોમવારે કરી, હાલ સોમવારે. મારે હું આવતો છું. આપે બીજી આવી.
મળીએે મળીએ. ચાલો, ઓકે ચોક્કસ.